નમસ્કાર મિત્ર.
નમસ્કાર.
હા મિત્ર તબિયત સારી છે?
હા સારી છે.
અને મિત્રો ટોપિક નું નામ છે મિત્ર બાળકોમાં મોબાઈલ ફોનની આદત. એના વિશે તો મિત્રો આના વિશે તમારે શું કેવું છે બાળક? લોકોના જે અસરો પડતી હોય છે મોબાઈલથી એના વિશે
તો મિત્રો મારું કહેવાનું એ જ છે. કે જેના મમ્મી પપ્પાએ નાનપણથી આદત પાડેલી હોય. એમના છોકરાને મોબાઈલ ફોન જોવાની. અને એમને ખાવાનું આપે ત્યારે મોબાઈલ ચાલુ કરીને આપે. ટીવી ચાલુ કરીને આપે એ એ લોકો ના મમ્મી પપ્પા ની ભૂલ હોય. જેમ કે થી જે લોકોને ટેવ પાડેલી હોય મિત્રો તો એમાં મતલબ પરિવર્તન જ અલગ આવી જાય એમ. આપણી એક આપણે ધારો કે જોઈએ જ બધાને જોઈએ કે બધાને ફોન જોઈએ એમ બટ ઉમર થાય અને પછી ફોન આપે એ વાત અલગ છે મિત્રો. પણ અહીયા તો નાનપણથી જમવાના સમય ફોન આપી દે રમવા માટે ફોન આપી દે. એવું ના કે એમને કઈ ભણવા જેવું કઈ બતાવીએ. તો મિત્રો આમાં મેં કંઈ સાચું કીધું કે ખોટું કધું એ તમે જણાવી શકો?
હા મિત્રો તમે ખુબ જ સરસ કીધું પરંતુ મિત્રો વધુ તમે આના વિશે માહિતી આપશો.
હા તો મિત્રો આના વિશે હું તમને વધુ માહિતી આપું. કે જે બાળકો છે આપણા ઘરના છે. એ લોકોને એવું ના કરવું જોઈએ કે નાનપણથી ફોન આપી દેવાનો જમવાના ટાઈમે આપડે જોઈએ જ છે કે બધાને ફોન જોઈએ વાત કરવા માટે આમ તેમ પણ નાના બાળકો માટે ફોન આપે એ બરાબર નથી.
હા મિત્રો તમારી વાત સાચી છે પરંતુ મિત્રો મોબાઈલ ફોન નો ઉપયોગ માટે ફાયદાકારક પણ છે અને મિત્રો એનું નુકસાન પણ ઘણા બધા છે તો મિત્રો હું તમને એના ફાયદા પણ જણાવી શકું છું મિત્ર ફાયદા એ છે કે અભ્યાસમાં મદદ ખુબ જ છે એનાથી ઓનલાઈન ક્લાસ છે શૈક્ષણિક વિડીયો જોવામાં અને વધુ માહિતી એમાંથી શીખું મળતું હોય છે. નવી નવી માહિતી શીખવા મળે જ્ઞાન અને સર્જનાત્મક વધે છે. અને ખાસ કરીને પરિવાર સાથે વાતચીત કરવાવામાં. પણ એ લોકોને સરળતા હોય છે કે કયા કયા કયા શબ્દો વાપરવા જોઈએ અને એના મિત્રો ફાયદા એ છે કે એમ મોબાઈલ થી એ લોકોને યોગ્ય એવું માહિતી પણ મળતી હોય છે દુનિયાની કોઈ પણ માહિતી આપણે મોબાઈલ દ્વારા સર્ચ કરીને આપણે મેળવી શકીએ છીએ. અને ખાસ કરીને મિત્રો. એ એના ફાયદા તો ઘણા બધા છે પરંતુ એના કરતા મિત્રો એના નુકસાન ઘણા બધા છે. તો મિત્રો નુકસાનમાં એવું છે કે એનું આંખ પર ઘણી અસર થતી હોય છે. વધુ સમય સુરીન પર જોવાથી આંખોમાં થાક અને દ્રષ્ટિની સમસ્યા થઈ શકે છે મિત્રો. અને ઊંઘમાં ઘટાડો રાત્રે મોબાઈલ વાપરવાથી ઊંઘ બગડી જાય છે અને એ લોકોને જ્યારે પણ ક્લાસમાં હોય. જય ભણવામાં એ લોકોને રસ વધારે પડતો નથી. અને જે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે. ટ્વિટર છે એવામાં એ લોકો વિડીયો જોતા હોય છે તો એ લોકોને એ લોકોને અભ્યાસમાં મન લાગતું નથી. અને શારીરિક પ્રવૃત્તિ ઓછી થાય છે. અને બહાર રમવાનું ઓછું થાય છે અને આરોગ્ય પર પણ અસર થતી હોય છે. ખાસ કરીને બહારનું. બહારનું જે આપણે વાતાવરણ જો હોય એ પણ એ જોઈ શકતું નથી. અને માનસિક અસર અને ચિડિયાપણ અને એક એકલા પણણ પણ લાગતું હોય છે. અને તણાવ પણ વધી શકે છે મિત્ર અને મિત્ર તમે પણ એના ફાયદા અને ગેરફાયદારા જણાવશો.
હા મિત્રો હું તમને જણાવું છું કે એના ગેરફાયદા અને ફાયદા વિશે એ નાનપણથી મોબાઈલ આપે તે બી તમને સમજાવી દઉં કે. આજના આધુનિક જમાનામાં આપણે વાત કરીએ તો મોબાઈલ ફોન જીવનનો મહત્વનો ભાગ છે બરાબર મિત્રો એ આપડા જીવનનો ભાગ બ જ ગયો છે પરંતુ નાના બાળકો માટે ફોનની વધતી આદત આપણા માટે ચિંતા ન વિષય બને બરાબર ને મિત્રો. ઘણા બાળકો ખાવા રમવા કે શાંત રહેવા માટે મોબાઈલનો ઉપયોગ કરે.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
તું ધીમે ધીમે મિત્રો. તો તે વ્યસન નું સ્વરૂપ ધારણ કરી જાય બરાબર ને મિત્રો?
હા મિત્ર.
તો બીજી વાત એ છે કે ફોન નો વધુ પડતો ઉપયોગ કરવાથી બાળકો ના અભ્યાસ પર ખરાબ અસર પડે. આપડે જોઈએ છીએ કે બાળકો ફોન જોતા જ છે અને અજર તો પડવાની છે. તો તેમના એકાગ્રતા ઘટે એ માટે આપડે આંખોને તકલીફ પડે તમે વાત કરી એમ જ કે ઊંઘની સમસ્યાઓને શારીરિક પ્રવૃતિ માં ઘટાડો થાય આપડે જોયું છે મિત્રો. પરંતુ તેઓ
હ
સમજતા નથી તો પરિવાર અને મિત્રો સાથે ઓછા સમય વિતાવે છે. જેના કારણે તેમના સામાજિક વિકાસ પર અસર પડતી હોય ને મિત્રો. અને બીજી વાત કરીએ તો બાળકોને ફોનની આદત થી બચાવા આપડે અનેક પગલાઓ લે. એમના માતા પિતા ભી પગલા લઈ શકે ને ફોન નો ઉપયોગ સમય મર્યાદિત રખ વું જોઈએ.
હ
બાળકો જો રમવા બહાર જતા હોય તો પુસ્તકો વાંચવા ચિત્રકામ સંગીત અને અન્ય કામ સર્જનાત્મક બની જાય આપ ણા માટે તો એ જ છે મિત્રો બીજી વાત કરીએ તો મિત્રો જોડવા જોઈએ માતા પિતા એ તેમના ફોનનો સંતુલિત ઉપયોગ અને સમયસર આપડે જોવા જ જઈએ કે જે સમયસર ઉપયોગ થવો જોઈએ એ એના બાળકો માટે નથી વાપરતા. બીજી વાત કરીએ તો તમે કીધું ફાયદા એમના ફાયદા શું છે તો વાત કરીએ ફાયદા ની તો શૈક્ષણિક ઉપયોગ આપડે જોઈએ છીએ ઓનલાઈન બધા એ માટે ઓનલાઈન જ હમણાં તો ચાલતું હોય જેમ કે વરસાદ નું માહોલ છે તો વરસાદમાં લોકો ઓનલાઈન જોતા હોય કે હા આજે શૈક્ષણિક ચાલશે ના ચાલશે આજે રજા છે ના રજા છે એ બધું ઓનલાઈન જતા હોય. બીજી વાત કરીએ તે કુશળતા શીખવવી આપડે બાળકના માટે ભાષા ગણિત ચિત્ર કલા કૌશલ્ય જેવ અનેક વિડીયો બતાવીએ છીએ. એમના માટે એ ફાયદા કારક છે. સંપર્કમાં રહેવું જેમ કે માતા પિતા ના નંબર રાખવા જે રાખ આપડે એ છે કે જોઈએ આપણ ને વાત કરવા માટે થોડો સમય માટે તો જોઈએ બટ બીજી વાત કરીએ મનોરંજનની મનોરંજન બી એ છે કે આપડા લાઈફમાં મનોરંજન જોઈએ એટલા માટે આપડે સોંગ સાંભળીએ એવી અનેક બાબતું ધ્યાનમાં લઈએ બરાબર ને મિત્રો ન તમે વાત કરી ફાયદ નહીં. તો ગેરફાયદા ની એ વાત છે કે અભ્યાસ માં ધ્યાન ઘટે બરાબર ને મિત્રો. આપડા ધ્યાન ઘટતું હોય ઊંઘ ઊંઘ ખલેડ પડે આપણને. પછી ફોનની લત લાગી જાય ફોન ક્યાં છે ફોન ક્યાં છે એજ માંગતા ફરતા હોય આપડા આપડે આના છોકરાને તો જોયા હશો તમે મિત્રો કે ફોન ક્યાં છે મને ફોન જોઈ મારે કાર્ટૂન જોવું છે મારે આ જોવું છે અને એ લોકો પરિવાર અને મિત્રો સાથેનો સમય ઓછો થાય. આપડે જોયું છે તો મિત્રો તમે આમાં શું જેવું કહી શકો મેં કઈ ખોટું કીધું કે સારું કીધું?
હા મિત્રો તમે સારું જ કીધું છે. અને મિત્રો તમે જે પણ વાત કીધી એ મને ખુબ જ નવી લાગી. ખાસ કરીને તમે જે બાળકોના માતા પિતા વિશે તમે વાત કરીધી એ ના વિશે હું તમને જાણવા માંગુ છું. કે મિત્ર ખાસ કરીને મોબાઈલ બાળકો પર માતા પિતા જતા હોય છે જયારે પણ નિરાશ હોય છે કે એ રડવા લાગતા હોય છે, તો માતા પિતા એ લોકોને વિડીયો ચાલુ કરીને આપતા હોય છે, તો એ લોકોને એ લોકોને ટેવ પડી જતી હોય છે, કે જ્યારે પણ જ્યારે એ લોકો રોતા હોય છે, બાળકો ત્યારે એ લોકો આપતા હોય છે, તો મિત્રો એવું ના કરવું જોઈએ. કારણ કે, મિત્રો આપણને જે બાળકોને આપણે ટેવ પાડીએ તો એ લોકો વારંવાર આપણા પાયેથી મોબાઈલ માંગશે અને એમાં વિડીયો નેવું જોશે. એનાથી મિત્રો એ લોકોને આ જે જે સમયે મિત્રો ભણવાનો છે, અને જે સમયે જે ચોપડીનો વાંચવાનું છે, એ સમયે એ લોકો બગાડશે અને રીલ જોશે, આજના સમયમાં મિત્રો બધા જ ઘરે મોબાઈલ હોય છે, એટલે સ્કૂલ માંથી જયારે સુૂટીને ઘરે આવે ત્યારે એ લોકો બાળકોના હાથમાં મોબાઈલ આપતા હોય છે, અને એ લોકો કઈ નહી કહેતા હોય છે, કે આજે તમે રીડિંગ કરો કે કઈ એવું તો મિત્રો એનાથી એ લોકો ને એવું થતું હોય છે, કે મારા માતા પિતા મને કઈ નથી કહેતા. પરંતુ મિત્ર માતા પિતા એ ખાસ સમજવવુ જોઈએ કે આપણા બાળકોને બાળકો નુ ભવિષ્ય કેવું બનાવવું છે,? તો મિત્રો ગામડામાં તો એવું હજુ સુધી ચાલતું છે, પરંતુ શહેરમાં થોડું આ ઓછું જોવા મળે છે કારણ કે જે શહેરના માતા પિતા છે, એ લોકો પોતાના બાળકોને સમજાવે છે, અને લિમિટમાં જ મોબાઈલ આપતા હોય છે, જેના એ લોકો આ બાળકો છે, જો જે અભ્યાસમાં પણ હોશિયાર હોય છે, અને ગામડા વિસ્તારની વાત કરીએ તો મિત્ર એમાં એવું હોય છે, કે જે ગામડા વિસ્તારમાં જે બાળકો હોય એ લોકો સ્કૂલમાં પણ નથી જતા. અને સ્કૂલ માં જવા માટે પણ રડ લઈ જવામાં આવે તો એ લોકો રડતા હોય છે, તો મિત્ર એનાથી એવું હોય છે, કે જ્યાં સુધી મોબાઈલ નહી આપે ત્યાં સુધી એ લોકો જતા નહી. અને મિત્રો હું તમને ખાસ વિનંતી કરું છું કે, તમારા વિસ્તારમાં પણ જો જે નાના બાળકો મોબાઈલ વાપરતા હોય તો એ લોકોને સમજાવવાનો. અને મિત્રો તમને જે આટલો કિમતી સમય મને આપ્યો એના માટે પણ મિત્રો ધન્યવાદ મિત્રો.
હા મિત્ર!